હલો હા
હા મારો અવાજ તમને સંભળાય છે
હા સંભળાય છે
હા તો કેમ છો તમે નમસ્કાર
નમસ્કાર
હા તો આજે જે છે આપણે પૂર વિષય જે છે એમના ઉપર વાત કરીએ થોડીક
હા તો
હા પૂર જે છે એ વરસાદની કુદરતની જે છે એ અમૂલ્ય ભેટ માનવામાં આવે છે પરંતુ જો જયારે અતિશય વરસાદ પડે અથવા તો નદીઓમાં પાણીનુ પ્રમાણ વધી જતું હોય ત્યારે આપણને પૂર જેવી કુદરતી આપત્તિ જે એ સર્જાતી હોય છે બરાબર ને
બરાબર છે એકદમ સાચું કહ્યું ત પૂર માત્ર પાણી ભરવા ભરાવાની ઘટના નહી પણ તે હજારો લોકો ના જીવન ઘર ખેતી અને પશુધન માટે પણ એક અસરકારક એક વસ્તુ નુકસાનદાયી છે એક
હા તમારી વાત એકદમ સાચી કે ઘણા લોકોને પોતાનું ઘર છોડી અને સુરક્ષ સુક્ષિત સ્થળે પણ જવું પડતું હોય છે જો પૂર આવે તો લોકો જે છે એ ઘરમાંથી દોડીને ગમે ત્યાં હોય ત્યાંથી આપણે જે છે એ દૂર વિસ્તાર જ્યાં હોય ત્યાં આપણે જવું પડતું હોય છે તો સૌથી પહેલા આપણે સમજીએ કે પૂર આપણે જે છે એ કોને કહી શકીએ એમ
હા તો જયારે આપણે નદી તળાવ અથવા ડેમમાં પાણી તેની ક્ષમતા કરતા વધી જાય ત્યારે અને તેની આસ પાસના વિસ્તારોમાં ફેલાઈ જાય તેને આપણે પૂર કહેવી કહી શકીએ છીએ જયારે સતત વરસાદને કારણે આપણે જે મોટા મોટા શહેરોમાં પાણી ભરાઈ જાય અથવા ગામ ગામડાઓમાં પાણી ભરાય જાય તેને આપણે પૂર અ પૂર કહીયે છીએ
હા તમારી વાત એકદમ સાચી છે કે જયારે પાણી જે છે એ ભરાતું હોય છે નદીઓમાં પણ પાણી ભરાતું હોય ત્યારે પૂર આવવાની શક્યતા વધી જતી હોય છે તો પૂર જે છે એ આવવાના ઘણા બધા એવા કારણો હોઈ શકે છે જેમ કે ભારે વરસાદ હોય વાવાઝોડા હોય અથવા તો ડેમમાંથી વધારે પાણી છોડાતું હોય પછી નદીઓમાં ખુબ ગાદ ભરાઈ ગઈ જતી હોય છે પછી જંગલોની કપાત થતી હોય છે શહેરોમાં પાણી નું નિકાલની જે છે પૂરતી વ્યવસ્થા નથી હોતી તો આવા ઘણા બધા જે કારડો હોય છે કે જેના કાનડે પૂર આવવાની શક્યતા વધી જતી હોય છે એમ.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે આજે પ્રમાણ વધી રહે. જેના કારણે વરસાદનું પાણી છે જે અ એ ઉતરી શકતું નથી તેના બદલે રસ સ્તા ઉપર ભરાઈ જાય છે જેનાથી લોકોને
હા અને જો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જો સારી હોય તો ઘણી મુશ્કેલીઓ જે છે એ ઓછી થઈ શકતી હોય છે.
હા એ તમારી વાત સાચી છે. હવે પ્ર પૂરનીય પૂરથી થતા નુકસાન વિશે તમે થોડુંક મને જણાવી શકો છો?
હા બિલકુલ. કેમકે જો પૂર આવતા ઘરોને નુકસાન થતું હોય છે. રસ્તા અને પૂલ પણ ઘણા તૂટી જતા હોય છે. અને ખેતીના પાક પણ નાશ પામતા હોય છે. તો પશુઓનું જે નુકસાન થાય છે, અને લોકોનું સામાન ન્ય જીવન પણ ઘણીવાર ખોરવાઈ જતું હોય છે. તો પશુઓને પણ જો આપડે યોગ્ય જગ્યાએ બાંધ્યા હોય તો ત્યાંથી પણ પૂર આવે ત્યારે એમને ઘણી બધી જે વસ્તુ
હા તો એ તમારી સાચી વાત છે. અને ઘણી વખત એવું પણ થઈ શકે છે કે જેનાથી વીજળી અને પીવાના પાણી ની વ્યવસ થા નો પણ બંધ થઇ જાય છે, જેનાથી લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પૂરના લીધે.
હા એ વાત તમારી બિલકુલ સાચી. બાળકોનું શિક્ષણ પણ અસરગ્રસ્ત બની જ તું હોય છે, કારણ કે શાળાઓ પણ બંધ રહેતી હોય છે. અને ઘણી જગ્યાએ શાળાઓમાં રાહત શિબિરમાં પણ ફેરફાર કરવામાં આવતા હોય છે.
હા આવી આવી પરિસ્થિતિમાં સરકાર અને બચાવ દળ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્વયંસેવકો ખુબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
હા એ વાત તમારી ખુબ સાચી છે. કેમ કે પોલીસ જે હોય છે બ એવા ઘણા બધા જે આપણને સેવા તરીકે આપણને લોકોને બચાવતા હોય છે.
હા પૂર વિશ પૂર વિશે તમે ઘણું સાંભળેલું છે. પણ પૂર આવે ત્યારે આપણેે લોકોને શું સાવચેતી રાખવી જોઈએ, તે મને જણાવી શકશો?
હા. એ વાત પણ સાચી છું. હું તમને કહું કે પૂર આવે ત્યારે જે છે હવામાન વિભાગની શું સૂચનાઓનું પાલન કરવું જોઈએ. નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જે જવાનું ટાળવું જોઈએ. જરૂરી દસ્તાવેજો છે, એ સુરક્ષિત રાખવા જોઈએ. પીવાનું પાણી સાથે રાખવું, દવાઓ તૈયાર રાખવી. અને વીજળીના સાધનો જે હોય એમનાથી દૂર રહેવું જોઈએ. તો એવી ઘણી બધી જે છે એ સુરક્ષિત જે છે, સાવચેતીઓ આપણે રાખવી પડતી હોય છે.
એક કારણ એ પણ છે, જયારે આપણે પૂરની સમસ્યાથી ઘેરાયેલા હોય છે ત્યારે તે ગંદા પાણીમાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા રહે છે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે
હા તમારી વાત એકદમ સાચી, જો લોકોનું સ્વાસ્થ્ય બગડી જશે તો એ તંદુરસ્ત પણ નહીં રહી શકે અને એમને ઘણા બીજા રોગો થવાની પણ સંભાવના રહેતી હોય છે, એટલે સ્વચ્છ તા જાળવવી એટલે વધારે ખૂબ જ જરૂરી હોય છે એમ
હવે મને એક પ્રશ્ન ઉદ્દભવ છે, કે જે આપણે પૂર આવે છે તે આપત્તિની અસરથી આપણેે ઓછી કરી શકીએ છીએ આપણે
હા, જો પૂર જેવી આપત્તિ આવે છે અત્યારે તો એની અસર જે છે ને એ ઓછી કરી શકતા હોય, જેમ કે આપણેે વૃક્ષો વાવવા જોઈએ, નદીઓ વા નદીઓ હોવી જોઈએ તળાવો સ્વચ્છ રાખવા, વરસાદી પાણીના નીકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ પાણીના કુદરતી માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ ન હોવું જોઈએ તો આવી ઘણી બધી વાસ્તુઓ જે છે કે જેમના કારણે પૂર જેવી આપત્તિ જે છે અસર ઓછી કરી શકીએ છીએ એમ
એ તમે સાચું કહયું અ કુદરત નું સંતુલન જાળવવા માટે દરેક નાગરિકની એક તો જવાબદારી બને છે કે અંતમાં હું એટલું કહીશ કે જે પૂર જેવી કુદરતી આપત્તિઓ આવે છે તે યોગ્ય આયોજન સાવચેતી અને સહકાર ની આપણે જ જાનબાન
હા તમારી વાત એકદમ સાચી છે કે જે કુદરતી આપત્તિઓ આવતી હોય છે કે એનુ આયોજન છે સાવચેતી પૂવૅક જોઈએ એકબીજાને જ્યારે આપત્તિ આવી હોય ત્યારે સાથે મળી અને સહકારથી જે છે આપત્તિ આવી હોય એમનો સામનો કરવો પડતો હોય છે તો જેમ મેં તમને જણાવેલું કે કોઈ પણ આપત્તિ આવેલી હોય કે ત્યારે જે આપણે જરૂરી સામગ્રી હોય એ સાથે રાખવી પડે છે અને આપણે એકબીજાને મદદ કરતી રહેેવી પડે છે તો તમે પણ બે ત્રણ તો જે છે એ પૂર જ્યારે આપત્તિ આવે ત્યારે કેવી એકબીજાને મદદ કરી શકે એ લોકો એ વિશે જણાવશો
હા, પૂર જયારે આવે ત્યારે આપણે એક તો પેલા તો આપણે સરકારની જે રીતે, એટલે મળે ત્યારે આપણે અને આપણે પણ શું જે રીતે આપણે
હલો
હલો
તમારો ‌અવાજ ઓછો સંભળાય છે તો ફોનને જરાક પાસે રાખીને વાત કરશો
હા, તો પૂર આવે ત્યારે આપણે ઢોર ઢાખર ને આપણે છૂટા મૂકી દેવા જઈએ જે રીતે કોઈની જાણ ન થાય જગ્યાએ ચાલ્યા
હા તમારી વાત એ એકદમ સાચી છે. આ ધોરઢાકર હોય છે એમને છૂટા મૂકી દેવા જોઈએ. અને જો પૂર આવે છે કે ત્યારે જે આપડે ઘણી બધી એવી વસ સ્તુઓ હોય છે કે જે ગંદા પાણીનોથી રોગચાળો ફેલાતો હોય તો રોગચાળો ના ફેલાય એ માટે પણ આપણે સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરી બની છે. તો એ તો સ્વચ્છતા આપણે કઈ કઈ બાબતોથી રાખી શકીએ છીએ.
હા પૂર આવે તો ત્યારે આપડ જ્યારે આપડે પાણીને નિકાલ કરવો યોગ્ય જગ્યાએ નિકાલ ને આપણી આસપાસ ગંદા પાણી કોઈ પણ જગ્યાએ નિકાલ કરીને સ્વચ્છ રાખવું જોઈએ. હા આટલું કેવા માંગીશ કે જે પુર આવ્યું હોય ત્યારે આપણે સાવચેતી જરૂર રાખવી જોઈએ.
તમારો અવાજ સંભળાતો નથી.
સ્વાસ્થ્યને
હલો.
હા.
તમારો અવાજ વચ્ચે હ જતો રહે છે.
હલો.
હા, હવે સંભરાણો.
હા.
તો આજે આપડે જે છે એ પૂર વિષય ઉપર ઘણી સારી એવી ચર્ચા કરી લીધી. તો પૂર જયારે આવે ત્યારે ઘણી સાવચેતીઓ રાખવી ઘણા એમના ફાયદા પણ હોય છે. કે ઘણા એમના નુકસાન પણ હોઈ શકે અને ઘણી બધી વસ્તુઓ છે. તો આજે આપ પડે વાત કરી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આભાર તમારો.
નમસ્કાર.